હા બધા મજામાં છે તમે કેમ છો?
અહ હા બધા મજામાં અમણાં તો ફરવાની એટલે ઠંડી ની સિઝન ચાલી રહી છે અને વરસાદ નો મોસમ પણ ખુબ સારો છે એટલે હું હમણાં જ ફરવા ગયો હતો અમારા ગામમાં ઘણા પ્રકારની ફરવાના સ્થળ છે અને અહ થી માંડીને સાપુતારા માંડીને ગુજરાતમાં વધ ઘણા બધા હિલ સ્ટેશન છે અને હરવા હારવા ફરવાના ઘ ઘણા સ્થળો છે અને કાશ્મીર પણ અમણાં જ અમે ગયા હતા જેના કારણે લંદાક માંડીને અહ પહી કાશ્મીર નો અપ હે કાશ્મીરના કાશ્મીર મેન કાશ્મીર પણ અમે ગયા હતા. અને તેના કારણે અમને ખુબ સારું લાગ્યું કે ત્યાના પહાડો થી માંને ટ્રેકિંગ થી માંડીને અહ પંજી જમ્પિંગથી માણીને અને ઘણા પ્રકારને ટ્રેકિંગ પણ કરવાની અમને ખુબ જ મજા આવે છે, અમે આટલે થી તો ગાડી લઈને ગયા, હતા. અને પછી, અમે ગાડી ને મુકી દીધી પછી અમે પ્લેન કર્યું પ પ્લેન ની ટિકિટ અને તેના કારણે ફરવાનુ, અમને ખુબ જ મજા આવી હતી તમે પ્રવાસ ક્યાં ક્યાં ગયા છો.
હા, ભાઈ એટલે કે આપડે ફરવું ખુબ જરૂરી છે કેમ કે ફરવા માટે તો આપણે થોડું ઘણું આપણેે પૈસા બચાવા જોઈએ અને ફરવુ, આપણા જીવન માટે ખૂબ સારું કેહેવાય કેમકે આપણે ઘરે ને ઘરે બેસી રહીએ તો આપણે માનસિક ત્રાસ કે પછી, આવો બધો પ્રકારનો માથાકૂટ માં આપણે ઘરે ઘરે આપ મગજ પેલું થઈ જાય છે, અને આપણને કોઈ પણ પ્રકારનું ઓવું નવી નવી આઈડિયા નહી સુ છે, એમ એટલે ફરવા માટે આપણે માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય ને ઘણા પ્રકારના એટલે, આપણને યાદ પણ આવે એટલે કે ઘણા બધા લોકો એવું વિચારી ને ઘરે બેસી રહી ને હેડક કર્યાં કરે છેને, ફરવાના ને ગમતું નથી, એટલે મારે તો એું છે, એ લોકોને ભાઈ તમે પણ ફરવું જોઈએ તો તો તમારા નવા નવા આઈડિયા આવશે નવુ એવુ તમે પ્રક્રિયા કરી શકશો એટલે મને પણ હમને, તો જે ચોમાસ સિઝન આવી રહિ છે. એટલે કે તમે જે અમારા જે અમારા જે શહેરના નજીક છે જેમ કે મોટી કોરવડ છે કે પછી છે આવા બધા હિલ્સ્ટેશન મને જોવાનું ખુબ ગમે છે કારણ કે આ સિઝનમાં આપડા એવા બધા પ્રકારની
આ પ્રકારના સ્થળે જશું તો આપણને ખૂબ મજા આવશે કારણ કે આ સિઝનમાં આપણે જે બઘા દ્રશ્યો સ્થળોના ખૂબ આનંદ અને ખૂબ રોમાંચક બની જાય છે કારણ કે સે જે ચોમાસા સી જેમાં જે અમ પાણી પડે છે પછી ઘેયારો છે પછી આ આમો ટીકોરવર્ડ છે, એ જગ્યા ખુબ ફેમસ છે, અને ઘણા બધા લોકો આ બધ હિલ સ્ટેશન ની બધી મુલાકાત લે છે. અને અમે પણ અમારા ફેનલુક સાથે ત્યાં જઈએ છીએ, અને ખૂબ મજા કરીએ છીએ અને તને પણ ખબર છે. આપણે એકવાર ગયલા હતા, ત્યારે પણ આવી પ્રકારની મજા કરેલી અને મેગી બનાને ખુબ પ્રકારનું આપડે ઉપયોગ કરેલો શું તમે આવુ કઈ પ્લાન છે, જેમ કે સાપુતારા હિલ સ્ટેશન છે. ત્યાં જવાનુ
હા, તે એ આપણે આપણે ગયા હતા કે સા ત્યાં મોડી કરોટી એ ઇલાકો મને તો ભઉ ગમેલો કે તેના લીધે, કે મિની કાશ્મીર જેવુ લેલુ, કે એક વચ્ચે થી એક નહેર આવતી હતી, તે સીન એવ જ લાગતા તા કે કાશ્મીર આવી ગયા અને તે આપણે, આગળ પણ એજ રીતના ઘ જશુ આપણને આપડ મને હેને બાઈક પર જવાનુ ખુબ જ ગમે છે. મોટી ગાડી કરતા બાઈક પર અને ખુબ મજા આવે છે, જો બાઈક પર વધારે દૂરી કરવાની હોય, તો ળ આવે પણ ઓછી જગ્યા, એ જવાનુ હોય, કે આપણે આપણા ઈલાકામા ફરવાનો, અત્યારે બાઈક પર ખુબ ગમે છે. અને ફરવાથી આપણને માઇન્ડ ફ્રેશ રહે આપણી લોહી તાજુ રહે, અને આપણને ઘણા પ્રકારના રોગો ન થાય છે, આપણે જગા જગા પર જઈને આપણે ત્યાંની વસ્તુઓ જોઈ શકીએ છે.
હા, ભઈ તમારી વાત એકદમ સાચી છે. એટલે કે આપણે ફરવું ખુબ જરૂરી છે, કારણ કે તમને મેં કીધું કે સાપુતાર હિલ્સ તે આપણા જે શહેર, આપણા ગુજરાત શહેર નું પ્રખ્યાત હિલ્સ્ટેશન છે. બધા લોકો સુરત છે, પછી વિદેશીઓ ઘણા બધા લોકો ત્યાં ફરવા આવે છે, કારણ કે વિદેશો મા ઘણા બધા એ લોકો ઓનલાઈન પેલુ જોય છે, કે આ જે હિલસ્ટેશન કેટલું ફેમસ છે. ઘણા બધા લોકો ત્યા જાય પણ છે, કારણ કે ઘણા બધા લોકો ને જે હિલસ્ટેશન છે, મે પણ હમણા તો એક મહિના જેવું થઈ ગયો, ત્યાં જોવા ગયો ફરવા ગયું કારણ કે મારા જે ફોઈ લોકો રહેવા આવેલા હતા અને એમના સાથે હુ, ગયેલો હતો, ત્યારે મેં જે દ્રશ્ય જોયું ત્યાં લોકો ખૂબ દ્રશ્ય એ ખૂબ સુંદર હતુ, એમ અને તેનું જે વાતાવરણ છે, એ ખૂબ એકદમ ઠંડકને ત્યાં આપણે રેવાનું મન થઈ જાય છે, એટલે અમે તો ખાલી એક ત્યાં મંથલી ત્રણ વાગે નીકળેલા હતા, અને પાંચ વાગે ત્યાં પહોંચ્યા અને પછી, પાછા રિટર્ન અમે સાતથી આઠ વાગ્યાે નીકળી આવ્યા એમ એટલે કે એક એક દિવસ નો પ્લાન હતો, ને અમે સારી રીતે આવી ગયા એટલે કે ફરવુ ખુબ જરૂરી છે, કારણ કે આપણા દેશમાં ઘણા બધા એવા જોવાલાયક સ્થળો જેમ કે કેરાલા છે, ગોવા છે પછી એ લદ્દાખ છે, એ બધી જગ્યાએ જવું જોઈએ અને હમણાં ચોમાસાના સીઝનમા જે મહારાષ્ટ્રના હરિહર ફોર્ટ છે, સેલાર ફોર્ટ છે, કે પછી આ હરીશચન્દ્રગઢ છે, ત્યાં જવાનું ખુબ આપન ને ટ્રેકિંગ કરવાની ખુબ મજા આવે છે, બાકી તમારો શું પ્લાન છે, આ વખતે જે હરિહર ફોર્ટ છે. સોલાર ફોર્ટ છે, ત્યાં જવાનો પ્લાન છે, તમારો
હા, એ પણ પ્લાન છે. હરિહર બોટ જવાનો ત્યાં ચડવાની ટ્રેકિંગ કરવાની ખુબ જ મજા આવે છે, આ પછી અમને લ લંડન ખુબ જ ગમે છે પેરિસ ખુબ ગમે છે અને ત્યાં જવાની બહુ ઈછ પણ છે અને ત્યાં અમુક ટાઈમ બજેટ પણ હોતો નથી બજેટ હોય ત્યારે ટાઈમ હોતો નથી અને તેવું થયા કરે પણ અમે ફરવા અમે જાય છીએ નાની મોટી જગ્યા પણ જાય છીએ અને મને પેરિસ બધાથી વધારે ગમે જેના કારણે ત્યાં ત્યાંનો નજારો ખુબ જ સુંદર હોય જે અને તે ત્યાંના અ વાતાવરણ પણ ખુબ જ સુંદર હોય છે અને ફોટો પિક્ચર પણ ખુબ જ સારું આવે છે.
હા ભાઈ તમારી માટે સાચી છે કે પેરેસ તો ખૂબ વિદેશમાં જે શહેર છે તે ખુબ સારું છે ખૂબ સુંદર છે તેના બધા ફોટો અને બધું વિડીયો જોઈ લને ત્યા જવાનો પ્લાન તો મારો નથી પરંતુ જે વિદેશોમાં આપડે જઈએ, તો પછી આપડે જે આપડા ભારત ને બધી જે નવી નવી નવી સ્થળો છે, આપે જોવું જોઈએ ઘણા બધા વિદેશના બધા વ્યક્તિ પણ આપણા શહેરમાં બહુ જોવા સ્થળો છે, ધાર્મિક સ્થળો છે, જેમ કે દ્વારકા છે, પછી સોમનાથ મંદિર છે, કે પછી ગીરનાર પર્વત છે, એ બધા જે બધા આપણા સ્થળો છે, જે બી લોકો મુલાકાત લેવા આવે છે જેમ કે વેશનમાં ઉદેયપુર છે પછી તાજમહેલ છે હવા મહેલ છે ખુબ ફેમસ છે એમ એટલે કે આપડે આ બધા પ્રકારની બધા સ્થળ મુલાકાત લેવા જોઈએ કારણ કે ઘણા બધા પ્રકારના જે શહેરો હોય છે ત્યાંવા બધા પ્રકારના વીર પ્રકારનાં થોડાક પ્રખ્યાત અને ઘણા બધા લોકો મે તો જોયા પણ છે. છેને હું એકવાર જ્યારે નાનો હતો ત્યારે હું મામા સાથે દિલ્હી ફરવા ગયો હતો ત્યારે મે ત્યાંના જેમ કે ત્યાંનું એ તાજમહેલ છે પછી ત્યાં ઓ ઓ એટલે ખુબ ત્યાં અમે ગયો હતો અને જેમ કે લાલ કિલ્લા છે કે પછી કુટુબ મિનાર છે આ બધા સ્થળ મેં ગયો હતો અને ત્યાં મેં બધું પ્રકારની સ્ટોરી પણ વાંચેલી અને બધું શું છે પ્રાચીન એ લોકોની સ્ટોરી છે એટલે આવી બધી સ્થળોની આપ મુલાકાત લેવી જોઈ તો આપે આપણા શરીર માં ઉર્જા બની રહે આપ શરીર સારું ફિટનેસ બની રાખે બાકી ઘરેને ઘરે બેસી રહો આપનેસું જીવન રાખશ બાકી તમારો શું પ્લાન છે જે દ્વારકાની જે નગરી છે દ્વારકા શહેર છે ત્યાં જવાનો તમને પ્લાન છે.
હા મારે દ્વારકા જવાનો પ્લેન તો એવો છે કે ખાલી મિત્રો સાથે જવાનું કે કોઈ બીજા સાથે જવાનો પ્લેન નથી કેમ કે દ્વારકાધીશ એ મિત્ર સાથે આવે તો વધારે ખુશ થાય એવું મને એવું લાગે કે એવું મને કેમ કે તેઓ મિત્ર ને ખુબ માનતા હતા એટલે મેં જયારે પણ જાવા ત્યારે દ્વારકા ખાલી મિત્રો સાથે જ અને અન્ય ઘણી સ્થળો છે જેમ કે અ સોમનાથ મંદિર અને તે ખુબ જ સુંદર છે જેમ કે અને અન્ય ઘણા શિવજી ના શક્તિ પીઠો છે જે જેમ કે કેદાર નાથી માંડીને આ અ અને અન્ય ઘણા પ્રકારના સ્થળો છે અને તે જોવાની ખુબ જ આપણને મજા આવે. અને જ્યારે પણ આ હા આપણે ફરવાની વાત કરીએ ત્યારે કેદારનાથ પછી બદ્રીનાથ પછી પછી અન્ય પ્રકારના સ્થળો આવે છે પછી લદ્દાખ પછી કાશ્મીર પછી અ પછી પંજાબનું દેરાસર મંદિર તે આપણને જોવાલાયક સ્થળો ખુબ જ સારા લાગે છે.
હા ભાઈ તમારી વાત સાચી છે કે આપણા દેશમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે અને આપણેે જોવું જોઈએ. એલે છે અને આપણે મુલાકાત લેવી જ જોઈએ કારણ કે ઘણા બધા લોકો એમ તો ઘણા બધા લોકો આપણા શહેરની મુલાકાત લે મારે પણ લેવી જ છે કારણ કે દ્વારકામાં જે આપને દ્વારકાની જે નગરી છે દ્વારકા ત્યાં ઘણા બધા લોકો અમારા ઘરેથી કે પછી અમારા ભાઈ બંધ ખુબ જાય છે હું ત્યાં એકવાર એકવાર પણ નથી ગયો. પરંત મારી ઈચ્છા છે. આ વખતે જવાની કે ત્યાંની સ્ટોરી શું છે અનેને જે કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે ત્યાં અને ખુબ સારી છે અને ત્યાંના બધા લોકો ફરવા પડ જાય ફોટા બના મેં જોયા છે અને ત્યાં જવાનું મને ખુબ શોખ છે. પરંતુ મને છે ને જે આપડે ચોમાસા સીઝન ફરવા જવાને ખુબ ગમે છે. કારણ કે ચોમાસાના સીઝનમાં મને ગોવા જવાનું જે મન થઈ રહ્યું છે. પરંતુ ગોવા માટે, એટલી બધી સાડીઓ એમ બધા આપણે મોઘું પણ પડે છે. પરંતુ ત્યાં જે નજાર હોય છે. ખુબ મજા આવી જાય છે. અને જેમ કે, કાશ્મીરમાં પણ ઘણા બધા લોકો આવા જે ચોમાસા સઝનમાં જાય છે. પરંતુ કાશ્મીર કેવાનો મને ડર લાગે છે યાર. કારણ કે, ઘણા બધા લોકો આટક ગ કે પી એવું બધું મને જે અફવાઓય એટલે કે જે બધી ન્યૂઝમાં મળે છે. તેનાથી મને બીક લાગે છે. એટલે, મને ઘરના લોકો પણ જે કાશ્મીર જે શહેર છે ત્યાં જવાથી મને વે એવું છે. કારણ કે આપણે જેટલું વધારે જે કેદારના કેદારનાથ છે. જે સ્થળ છે, ત્યાં પણ એવું આતંઞી હુમલો કે પછી ઉભું થવાનું શકયતા વધી જાય છે. જેમ કેમ હમણે જ તને કીધું કાશ્મીર બાપડા ઘણા બધા પ્ર એવું બધુ થાય જ કરે છે અને ઘણી બધી આતંકવાદીઓ ત્યા જોવા મળી રહે છે. એટલે મને એ ડર લાગે છે અને મને મારા ઘરથી પણ નહી મોકલે. કારણ કે, ઘણા બધા સ્થળ છે તે બધી પ્રકારની આ ફોટો છે જને ઘણી બધી પ્રકારની તકલીફ થવાની છે. શું તમે? કાશ્મીર ફરવા જવાનું પ્લાન છે તો તમે આ બધી આતંકવાદી કે પછી ન્યુઝ સાભળીને ત્યાં બધા જે સ્થળોની મુલાકાતવા નકારો છો કે ભાઈ ઘરના તમને મોકલે છે કે નહી મોકલે છે.
નઈ હું એક વાર તો કાશ્મીર જવા જ. કેમ કે, જેના લીધે લદ્દાખ વેલી ને હું જોવાની મને ખુબ જ પેલું ગમશે કે કાશ્મીરમાં કે પેલું કે મિની સ્વઝરલેન્ડ એને કહેવામાં આવે છે. અને અમને સ્વઝરલેન્ડ પણ ખુબ જ ગમે છે. ત્યા ને પહાડોથી માંડીને, ત્યાંના ટ્રેકિંગથી માડીને, ત્યાના ઝરણાથી માંડીને અને તે ખુબ જ ગમે છે. એટલે, આપણે સ્વઝરલેન્ડ થી અને એવું પ્રકારની સ્થળોને મુલાકાત લેવી જોઈએ અને જેના કારણે આપણને ખુબ સારું લાગે છે. અને આપણા મન સારું રહે અને આપણું આપણે આપને હરવા ફરવા સ્થળો કરવા જોઈએ. અને આપણે ગરમીઓ ફરવાની તો મજા ના આવે ગરમીમાં ખાલી કેરીનો રસ પીવાની મજા આવે અને ગરમીમાં હું, ગોવાને એવું જાઉં છું. અને તેના લીધે ખુબ સારું લાગે છે ચાલો. આપણે હાથે આ વખતે ચોમાસામાં ટ્રીપ કરીશું.
હા, ભાઈ સારું મને તમે જણશો ક્યારે જવાનું છે તે હિસાબે હું તૈયાર થવા અને રજા પણ લઈ લાવ. સારું ભાઈ, મળ્યા પાછા.